હાલો
હેલો
નમસ્કાર મિત્રો કેવું છે?
અમે સરસ તમે કેમ છો?
બધુ જ સારું ચાલે મારી જિંદગીમાં તમારેથી ક્વેશચન કરવાનું છે મને મુસાફરીની ઉપર
મુસાફરી ને ઉપર
જી તમને જવાબ આપવાનું છે મારા ક્વેશચન નુ તો તમારાથી ક્વેશ્ચન પૂછું છું મુસાફરી એટલે શું?
મુસાફરી
એક સ્થળો બીજા સ્થળો જવાની પ્રક્રિયાને મુસાફરી કહે છે. તે જ્ઞાન અને અનુભવ વધારાનું સારું સાધન છે.
ઓકે મુસાફરી શા માટે કરવી છીએ?
મુસાફરી નવા સ્થળો જોવા અને આનંદ મેળવા માટેની ચાકરી કહીએ તેનાથી નવી માહિતી મળે છે.
મુસાફરીના સાધનો ક્યાં છે?
મુસાફરી નુ સાધનો ટ્રેન કાર વિમાન અને જહાજ મુસાફરી ના મુખ્ય સાધન છે. દરેક સ્થાનનું પોતાનું મહત્વ છે.
સૌથી ઝડપથી મુસાફરીનું સાધન ક્યુ છે?
સૈથી વિમાન સૈથી ઝડપી આ મુસાફરી નું સાધન છે. તેનાથી લાંબા અંતર ઓછા સમયમાં કાપી શકાય છે.
હા જી હ તમારાથી આગળની સવાલ એવો જ છે કે મુસાફરી દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
મુસાફરી દરમિયાન પોતાના સમાન અને સુરક્ષા નુ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.
ઓકે મુસાફરીથી શું લાભ થાય છે તમારા જીવનમાં
છાપી હમ મુસાફરી ના લાભ એટલે નવા સ્થળો અને નયા લોકો વિશે જાણકારી મળે છે જ્ઞાન અને અનુભવમાં વધારો થાય છે મને મુસાફરી કરવા બહુ ગમે છે અને તમે
યસ મારા જીવનમાં બી એવો લાગે છે કે મુસાફરી જેવા બહુ સારું જીવન છે કેમ કે નવ નવ વસ્તુઓ જોવા મળે છે એ એકબીજાને બીજા બીજા કન્ટ્રીને લોકો આવે છે ત્યાંથી યાર ત્યાંથી તમારો પેચાન મળળે છે એકબીજાને તમારો અ અંડરસ્ટુડ થાય એકબીજાને સાથે તમારો જે દેખા જાય તો તમારો બહ વિચાર વિમર્શ મળી જાય તમારા લોકોને ચલો આગળ ની ક્વેશ્ચન તમારાથી એવું જ છે કે મુસાફરીની ટિકટ નું મહત્વ શું છે.
મુકાફએ ટિકટ વગર જાહેર વાહ વાહન માં મુસાફરી કરી શકતી નથી તે મુસાફિરનો પુરા પુરાવો છે
ઓકે મુસાફરીમાં શું સાથે રાખવું જોઈએ
જરૂરી દસ્તાવેજો પાણી અને દવાઓ સાથે રાખવું જોઈએ જરૂરી કપડા પણ રાખવું જોઈએ તે આપણા મુસાફરીમાં કામ જરૂરત પડી શકાય
જ કેમ કે તમારા પાસે જે મરજન્સીની મેડિસિન થાય ને તો તમે કઈ પણ થઈ જાય એવા થવું કે તમારા મગજમાં દરદ થય ગું અને ભેટમાં દરજ થયો તો તમારા પાસે મેડિકલ છે તો તમે એમરજન્સી ટ્રીટમેન્ટ થઈ જાયાય એટલા માટે ફાર્માસિસ નું અ અ ફાર્માસિસ્ટની હેલ્પ મળી જાય એવું કેવ છે કે તમે મેડિસન લઈને જાઓ તો જ ચલો આગળ ક્વેશ્ચન નું એવું છે કે
હમ
મુસાફરીમાં મુસાફરી દરમિયાન સ્વચ્છતા કેમ જરૂરી છે
આ સ્વચ્છતા રાખવાથી બીમારી ઓથી બચી શકાય છે અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે
હ જી હ લાંબી મુસાફરીમાં શું કરવું જોઈએ
અ લાંબી મુસાફરીમાં સમયસર આરામ કરવો અને પૂરથી પાણી પીવું જોઈએ હવાવો ખોરાક લેવો જોઈએ એટલે હળવું ખોરાક માટે આપને ઓછો નથી ખાવા જોઈએ લાઈટ હોવો જોઈએ
મુસાફરીમાં ક્યા નિયમોનું પાલન કરવું જોઈએ.
અમ સાપડીમાં આ ટ્રાફિક અને જાહેર પરિવાહન નો નિયમોના પાલન કરવું જો સિસ્થ જાળવું જાળવાવી જોઈએ હા
ઓકે મુસાફરીમાં મોબાઈલ નો શું ઉપયોગ છે
મોબાઈલ થી સંપર્ક અને માર્ગની માહિત મેળવી શકાય છે જરૂરી પડે ત્યારે મદદ પણ મેળવી શકાય છે આજના આજના સમય માં બધા જ લોકો પાસે મોબાઈલ થાય એને કોઈ પણ લોગ બીના મોબાઈલ થી નથી રાહ રહી શકે છે
યસ મિત્રો કેમ કે તમારા જીવનમાં તો છે જ મોબાઈલની જરૂરત પણ તમે કઈ મુસાફરી કરવી જોઈ ને તો મોબાઈલ નો એવો ઉપયોગ છે કે તમારા અ મેમોરેબલ જેવા જેતી યાદગાર જેવા બનાવવા માટે તમે ફોટો ખીંચવા પડીે એકબીજાની સાથે અને તમારા કોઈ પણ ભાઈ બંધને કોલ કરવાની વિડીયો કોલ કરવાની આ જગ્યા દેખાવાના હ બહુ જ ઉપયોગી છે મુસાફરીમાં પ્લસ તમારા જીવનમાં જ છે ઉપયોગ બહુ પ્રવાસ અ સ્થળ એટલે જ છું
હમ
પ્રવાસ અ સ્થળ એટલે છું શું
હલો
હલો
હમ જે થડ જોવા માટે લોકો કોઈક દૂર દૂરથી આવે તેને પ્રવાસન સ્થળ કહે છે તે સ્થળો ઐતિહાસિક અથવા દુ કુદરતી હોઈ શકે છે
ઓકે હ પ્રવાસ સ્થળ એટલે એવો છે કે જે સ્થળ જોવા માટે લોકોને દૂર દૂર થીજ આવે છે પ્રવાસ માટે કે એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીથી તમારા જેવો એવું એક હમ એક્ઝામ્પલ મળે છે કે તમારા ઈન્ડિયામાં જે લાલ કિલ્લા છે એવો જોવા માટે બહુ દૂર દૂર થીજ મુસાફરી જ આવે જ છે અને એવાન જોવે જ છે અને આ સ્થળ એવ છે કે તમે ઐતિહાસિક અથવા કુદરતી હોઈ શકે છે જેવા કે સમાળો લાલ કિલ્લો થઈ ગયો એ એવો એવો સ્થળ મુસાફરી પહેલા શું આયોજન કરવું જોઈએ
હમ મુસાફરી પહેલા સમય ખર્ચ અને એ સ્થાન નું આયોજન કરવું જોઈએ ટિકિટ અને રહેવાનું વ્યવસ્થા પણ કરી કરવી જોઈએ કેમ કે વધારે આ પ્રોબ્લમ થાય છે
હ જી જી મુસાફરીમાં પર્યાવરણનું કાળજી કેવી રીતે રાખવી
હું સાફ કરી મા પર્યાવરણ ને કાચરો કાચરો પેટી માં નાખવું જોઈએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ
યસ કેમ કે પ્લાસ્ટિક જે છે ને આ આગળ તમે કઈ પણ સ્થળને અસ્થળ ને કઈ પણ અસ્થળને તમે એવી રીતે જ ફેંકી નાખો ને તો આ પ્રદૂષણની કારણ બની શકાય છે, હ, અને કેમ કે ત પ્રવાસ તો એવો એવો છે કે લોકોને ઘુમને આવી જાય, પણ એને તપ તો નહીં કરે ને, એટલા માટે જ. ઓકે, ધન્યવાદ.